જો મારે ખ્યાલથી પૂરું થઈ ગયું ને એટલા માટે હમણાં લાગ્યું તો આપડે લાગતું નથી આમ
હા ઓકે તો એનો ટાઈમ બતાડતો હશે ને નીચે
એ ટાઈમ મારા ઘરથી આજે આપણું આ ત્રણ મિનિટ જ મારું કોલ થયું એટલા માટે કદાચ વળી પાછું. લાગી ગયું હશે એનું આમ હશે એવી રીતના નહી તો આપડે ટ્રાય કરી છે તો ક્યાં આપણને દેખાડે પણ છે કે ભાઈ તમારો કોલ આમ થયો છે કે નહી આમ તમારે તો કોલ લાંબા બીસી બીસી દેખાડે ને આપણને ક્યા બીજી વાર ટ્રાય કરી છે તો નથી દેખાડતું. મે ટ્રાય કર્યું તું એક બે વખત પણ આમ થતું નથી હમ હ આનું આપણા આ સિસ્ટમ હશે એવી રીતનું. હાઉઆ મને તો આસિતસમાવેસ તો હવે તો શું બધે ઠકાણે આ ડે કેરવાળા એવી રીતના જ કરે છે બહુ જ ખુલી ગયા છે અમારે ને આમ તો દેખરેખમાટે કારણ કે હ મોસ્ટ ઓફ પેરેન્ટ પરને જોબ કરવા વાળા હોય છે તો એ લોકોને ટાઈમ જ ન હોય આમ બચાઓ તો ભલે હવે આપડે રાખીએ કરે જ માણસો પણ પછી બચ્ચાઓને પછી વધારે કેર કરવાની જરૂર હોય પછી એ થતી નથી જોબ મુકાય નહી વર્ક ફ્રોમ હોમ હોય તો પણ ઘણા લોકો પછી એવરી ટાઈમ પછી એના નાના બચચા ઉપર ધ્યાન ના મૂકી શકે ને અરા તો ઘણા એવા છે કે જેને મને હા વર્ક ફ્રોમ હોમ છે્ તોય મૂકી જાય છે.
મૂકી જાય મૂકી જાય કારણ કે વર્ક ફ્રોમ હોમ ને તો એ લોકોને એટલું ટાઈમ ત્યાં લેપટોપની સામે બેસવું જ પડે છે ના છોકરાઓ તો પછી ક વચ્ચે વચ્ચે ક ઉભા ના થ શકી એના માટે કરીને આપે એટલે એજ થઈ જાય ખાલી એક ઠીક છે કે આપણે. ઘરે ના ઘરેની બરે ના નીકળવું પડે પણ કામ તો એટલું જ કરવાનું હોય છે.
કામ ઉલટાનું બે કલાક વધારે કરવાનું હોય વર્ક ફ્રોમ હોમ હોય ને એ લોકોને ઉલટાનું કોઈ એક કે બે કલાક ન વધારે ડ્યુટી હોય છે. એ તમારું અવાજવાનું બચાવીએ છીએ ને અમે લોકો હા તો તમને પછી
ગણા એક તો આ સારું શીખવાડી દીધું બધાને વર્ક ફ્રોમ હોમ મોટી મોટી કંપની હવે એજ કરે છે વર્ક ફ્રોમ હોમ
હા કારણ કે એ લોકો ના સામે અહહ જો સ્પેસ નો ખર્ચો બચચે
બચે છે ને ઇલેક્ટ્રિસિટી બચે આ બધું કેટલું બચી જાય. હવે અહંયા આપડે કામ કરીએ તો આપડા જ ઘરની લાઈટ વાપરીએ બધું આપડા ઘરનું એસી વાપરી આપડા ઘરનું
આ પછી આપડે આપડી સહુલિયત થી ચાલતા હોઈએ. આ ઘણા ઘણા તો હવે મારે મેં તો સાંભળ્યું છે કે વાઈફાઈ નો ખર્ચો પણ આપે છે ઘણા જણ ઘણા ઓલા વર્ક
હા હા એટલે એ એ આપે ભલે પણ એમ એવી રીતના તો આમ આનો એ લોકોનો સ્પેસનો શી છે કેટલા બધા આજે અહિયાં આપડે કોઈ જગ્યા રેન્ટ પર રહો તો એજ કેટલા છે. એના ભાડા જ તો ઓફિસ માટે તો નાની એવી જગ્યા તો થાય નઈ. સારી એવી મોટી જોઈએ.
ગાડવા પડે ટુલ્સ આપે લેપટોપ આપણે એ આપડું જ વાપરવા ના હોઈએ. હા એટલે લેપટોપ નો બધ બધું અહહ વસ્તુઓ એમને વસાવવાની બધી અહહ ઝંઝટ ઓછી થઈ જાય. સામે ખર્ચો બચે એટલે લોકો પછી ઉલટાનું અહહ એ કેકે સેલેરી વધારે આપ. આપવા માટે રેડી
રેડી થજ હવે મોસ્ટ કંપની એવું જ કરે છે કે બોલાવે ને તો ભી કેટલા એક બે દિવસ
હા વીકલી બે વખત હા વીકલી અહહ બે વખત બોલાવે કા તો અહહ ત્રણ ત્રણ વખત બોલાવે એવી રીતના કરે છે હા હા બધું ઘરે થઈ ગયું છે અમારે એક બાજુમાં છે ને એ પછી એ કે મને બુધવાર ના કા તો અહહ બુધવાર ના જવાનું ને શુક્રવારના જવાનું હોય એવી રીતના અહહ અને બાકી દિવસ એના ફ્રોમ મોટો એ ઘરેથી જ કામ કરતી હોય. એ પણ એમાં પછી એને આમ કઈ લંચ ટાઈમ થોડી વાર માટે મળે એમ
મળે મળે હા ના મળે થોડીવાર માટે એ લોકો પછી શટ ડઉન કરી નાખે અને કરે બાકી તો એ લોકોને આવે શું જે અમુક ટાસ્ક હોય છે ને એટલા કમ્પ્લીટ કરવાના જ હોય.
હા એવું થઈ ગયું છે એટલે એ હોવું જ જોઈએ એમનું આમ કમ્પ્લીટેડ હોવું જોઈએ. અહહ એટલે, મેં કીધું કે સારું છે, એકવાર માટે આમ જોઈએ તો કમસે કમ આપડે ઘરમા શું ઘર લોક કરવા જેવા તો રહ્યા નથી. ઠીક છે હવે મોટી હોય, આમ અમમ ટાવર જેવા હોય અમારા ટાવર જેવા ઓમ બવ મોટા ટાવરમાં એ હવે ચોરીયો
હા હવે ચોરીઓ ને તો શું કેવું ભાઈ ટાવર હોય કે ટાવર સુધી ગમે એમ હોય, આજે પછી ટેકનોલોજી બી એટલી વધી છે ને ચોર બી એવા આજના થયા છે ને એ બી મોડીિફાય થઈ ગયા છે, પેલા જેવા નથી હવે એ બીકડા.
એ સાચી વાત છે. શું એટલે આવે શું આપડે આમ કઈ? હા વાપરે જ છે ને, હ માણસો ને શું? નીચે તે હા તો ખબર હ
તો એમાં પછી સોસાયટી ના વોચમેન ને બધા એ ભણેલા હોય ને સાથે ચોરી થાય તો, ખાલી એ લોકો એકલા નુ કામ ના હોય. ગેંગ હોય પૂરી.
એ તો ગેંગ જ હોય, પણ એ તો નાની ચોરી તો થતી હોય, ને સમજો શું ઘણા અમે અમારે ત્યાં એમ થતું હતું કે, શૂઝ ચોરાવી જતા હતા. આમ પણ શૂઝ ભી આવે આપડા, હા શુઝ એ કોણ હોય ખબર છે. શુંઝ લેવા વાળા આ લોકો જે ઝેપટો વાળા ને, એ લોકો આવે ને સ્વિગી વાળા ને, એવા લોકો હોય ને તો એ લોકો એ કે, એ લોકો બેગ લઈને આવે. તો કે એની બેગ તો પછી ચેક થાય નઈ એટલે ખબર ના પડે. પડે, તો એમ તો એક જણા નો આમ એક સોસાયટી નો, આવી રીતે વિડીયો આમાં મોકલાવ્યો હતો, અમારી સોસાયટી ના ઓલા ગ્રુપ માં કે જો આ, જે આ બેગમાં ભરી રહ્યો છે. આ શૂઝ જો એટલે કે, તમે લોકો આવે અમે લોકો આવે પછી એ લોકો આવે એટલે પછી અમે લોકો વોચમેન મને પછી સોસાયટી એ નક્કી કર્યું. કેમેરામાં દેખાય છે. એટલે પછી ઓલા એ-' હા, તો વોચમેન ને કહી દીધું કે, બેગ કોઈને પણ બેગ લઈને અંદર આવવા માટે નહી દેવાનું. એ લોકોને કહેવાનું બેગ અહીંયા મૂકો, તમારો જે પાર્સલ છે.
લઈ જાય, ને હવે તો આ કેટલા વધ્યા છે. ઓનલાઈન વાળા બધા.
આ અહી એ તો, હા બસ એજ છે. એમેઝોન છે. ફ્લિપકાર્ટ છે. બધા દસ મિનિટમાં ડિલિવરી આપી દે. તો પછી જે આપડે શા માટે જઈએ બરે પછી, આ ડેફિનેટલી આપ મને પણ એમ લાગે કે હા છે. ને આ લોકો અમાર આપે સહિતમાં હાલી જશે આમ
મમ્મી ફ્લિપકાર્ટ કર દે, મમ્મી ઝેપ્ટો કરી લેને.
અને એ બી એવી. એ લોકો એ શું કરી નાખ્યું છે.? કે આપણે મિનિમમ ઓર્ડર આપણે ગણાય તો જીઓ હમણાંં મિનિમમ ઓર્ડર કરીને તો, એ તો હા નહીં તો,
ને હજી ફ્લિપકાર્ટ વાળા નાન્ટી નાઇન, નાન્ટી નાઇન એબવ કઈ બી આપે છે. નાન્ટી નાન તથા શું વાર લાગે છે.? સો રૂપિયાનું તમે તરત જ મંગાવી લો, હવે આવે છે. શું સો રૂપિયામાં.?
બે ય પેકેટ મંગાવ્યા તો થઈ ગયું હા.
અમે પોતે હોય દૂધ, બુધ બધું એમાં જ મંગાવી છે. કારણ કે ઉલ્ટા નો અમારા અહીં નીચે જે શોપ છે. ને એ વગેરે માં આપણે લેવા જઈએ ને, તો એ દૂધ ના રેટ વધારે છે. અને આ ઘરે સામે થી આપી જાય ચાર રૂપિયા સસ્તું તો આપણને એમ થાય ઠીક છે. ભલે આપી જતો
હા નહી હમે આ ટ્રાય કરું તું અ એનું બિગ બાસ્કેટનું પણ પછી મને છે, ને બે ત્રણ વખત અ દૂધ છે. ને જેવું મારું તો અમારું તો દૂધ આવતું હતું બે થી અઢી લીટર મિનિમમ અને એ પણ એટલું દૂધ હોય એટલે પછી એક પેકેટ સમજ આવે હાફ લિટર ના એ લોકો ચાર પેકેટ આપી જાય એમાં એક પેકેટ ખરાબ થાય એટલે પછી પૂરો દૂધ ખરાબ થઈ જાય તો મારું એવી રીતના છે, ને બે ચાર વખત આવી રીતના થયું પછી મેં કીધું નહી ઓનલાઈન દૂધ નથી જોતું હવે
નહી અમે તો બિગ બાસ્કેટ નથી પણ આપડા ફ્લિપકાર્ટ, ઝેપટો, અમે આમાં જ મંગાવુ. ક્યારેક ઝેપટોમાં મગાવું ક્યારેક ફ્લિપકાર્ટમાં ક્યારેક જીઓમાં એમાં બી બધામાં મળે છે, ને હ એ લોકો માં પછી એક્સપાયરી જોઈને જ મંગા એટલે એમ આપડે મંગાવીએ ત્યારે જ એક્સપાયરી હોય છે, અંદર લખેલી હમ
જીઓ માર્ટથી મેં મંગાવ્યું હતુંને તો એનું બી એવી નથી કે આમ છે, ને હું જે દૂધ લઉં છું ને હા આપે છે, તો ઓલાએ બી મને બિગ બસિકેટ વાળા એ બી આ પી દીધુ હતુ પણ આપણુ શુ આપણુ કેટલુ વેસ્ટ જાય ને યાર આપડે સામે અટકી જઈએ ને ઈ છે. એટલે પછી મ વળી પાછુ મારે તો લેવુ જ પડે દૂધ તો આપણને ખપે જ વળી પાછુ મને બારે થી લેવુ પડે એના પાસેથી ભલે પૈસા આવે મને પણ વળી પાછુ મારા વાસણને બધા બગડે ને બધું આપડે આપડે સમજો હવે ચાય માટે નાખી દીધુ હોય તો આપડે ચાઈનો કેટલો બે ચાઈનો સામાન તો પૂરો બગડ્યો જ ને અને મેં કીધુ કે આ માથાકૂટ કરવી નથી એટલે તાજે દૂધ જો હમણા હુ મને ભલે મને બે રૂપિયા સમજને ચાર રૂપિયા મને અ એક પેકેટ ઉપર આપવા પડે છે, સોરી બે રૂપિયા એક લીટર ઉપર વધારે આપવા પડે છે, મને સર્વિસ ચાર્જ એમનુ બટ ધ થિંગ ઇઝ ગાઈટ કે મને અ સામે દૂધ એ આપી જાય છે, ને એ ત્રણ ચાર દિવસ સુધી મને ઓલુ દૂધ હાલે આમ બગડે નહી સમજો આપડે ઘરમા નથી આપણે સમજો યુઝ નથી થયુ તો ત્રણ થી ચાર દિવસ ચો ચોથા દિવસે પણ હું દૂધ વાપરુ ને તો મારું દૂધ બગડેલુ ના હોય ગરમી હોય તો અલગ વાત છે, ગરમી ના દિવસમા તો અ આમએ બગડી જાય પણ આમ નથી વગડતો આમ દૂધ ઓલુ દૂધ મે મંગાવે ને જીઓ માર્ટ માંથી મંગાવેતુ તો એ બીજા દિવસે જ ખરાબ થઇ ગયો તો એટલે એક લીટર મેલો મલાઈ વાળો દૂધ મંગાવ્યો હતો એક લીટર પણ બીજા દિવસે ખરાબ થઈ ગયું તુ ફ્રીજમા રાખે રાખે ખરાબ થઈ ગયુ બોલ એટલે પછી હું રિસ્ક હા એટલે
હા અમારી સાથે તો હવે ઇન્સિડેન્ટ બન્યો નથી એટલે મંગાવીએ છે, પણ પાછી હોય કેટલું લીમિટમાં જ મગાવુ અને જો એક્સ્ટ્રા કદાચ મંગાવુ તો હું ડાયરેક્ટ ફ્રીઝરમા જ રાખી દઉ
અચ્છા.
ફ્રીઝરમા જ રાખી દઉં તો પછી શું છે, એ ફ્રીઝર વાળુ જલ્દીના બગડે આઈસ થઈ જાય ને એટલે
ફ્રીજર વાળો આઈસ થઈ જાય એટલે વાંધો ના આવે પણ અમને પછી ફ્રીઝર વાળા દૂધ અમને આમ ફાવતા નથી આમ કે ભઈ અમારા ફ્રીજરમા ઓલરે ડી ઓલુ બધુ આપડે નટસ ને બધુ લખેલા છે, આમ હા એ હા જગ્યા હોવી જોઈએ
આમ તો મોસ્ટ ઓફ મારું તો રોજ નો રોજ મને ભી બે અઢી અઢી ત્રણ લીટર જેટલું જોઈએ અઢી
શું વાત કરે છે, તને એટલું ખપી જાય છે, તને
હા ભાઈ ખપે હવે જો હું પોતે કોફી પીવ બે ટાઈમ મારા છોકરાઓ હવે ચાય પીવા લાગ્યા છે, નહી તો એ લોકો ન દૂધ હોય બે ટાઈમ પછી મારા હસબન્ડને સવારના બે ટાઈમ ચાય જોઈએ. ને સાંજે વેલા આવે તો સાંજે ચાય જોઈએ અમને બધાને રોજ દહીં ખાવા જોઈએ છાસ જોઈ
હા હા બરાબર છે.
અમે પછી છ જણા થઈએ ને ઘરમાં બરાબર તો જોઈએ હા. હવે હવે મમ્મી હમણા નથી ન તો. છ હોઈએ એટલે અમારે પછી શું અમારા ઘર માં છાસ આપણા ઘરમા આમ ભી છાસ વગેરે બધુ
હોય જ પછી ભરેલું જ હોય.
સીઝન જોયા પણ આપને છાસ થી શરદી એ નો થાય કોઈ દિવસ.
મને એજ કે મને હું લઈ જાઉ ને સ્કૂલ મા
હા.
એ મારી ઓલી દીદી કે ભણા ટીચર દેખો રોજ છાસ લેકર આતી મન અ ભાણા દીદી ભાવના ટીચર છે ને એ રોજ છાસ લઈ આવે મે કીધુ અમારે તો છાસ મેં કીધું અમારે તો ઓલ ટાઈમ હોય મે કીધું અમે લોકો જેલી વખત ખાઈએને મેં કીધું નાસ્તા પણ ખાઈએ ને અમે લોકો તો પણ અમે લોકોને મતલબ જોઈએ અમને છાસ તો જોઈએ જ અમને એટલે મેં કીધુ અમને.
કોઈ કેસે નઈ નઈ અમે શિયાળામા છાસ ના પી શકીએ ગુજરાતી જ હા તો બી એમ તેના અમને શરદી થઈ જ અમને ક ના થાય અમે ઓલ્ડ સીઝન બધું પી લ. તમારી હોજરી છે ને હવેય થઈ ગઈ છે છાસ તમને કઈ થાય.
મેં એ નહી કીધું કે ભ ગમે એવું હોય નેમે કીધું કે આમ શરદી થઈ જાય ને તો કી અમે લોકો છાસ તો પીએ.
મારો ભી મોટા ને એવું જ છે છાસ નું એટલું કે નાનો ના પ મોટા ને બહ. નાનો એ પીતો જ નથી પેલે થી એને છાસ જ નથી પીધી પીતો નથી પોતાની મરજીથી જ નથી પીધું.
અચ્છા. પેલેથી નથી પીતો તો દહીં પીએ કે ના પીએ દહીં ખાઈને.
ને તો દહી ખાઈ લે ક્યારેક ઠંડુ હોય તો પછ છાસ નહી પે એને પીધી જ નથી એટલે પીતો જ નથી.
ઓકે એટલે એને મોઢા ટેસ્ટ નથીતો હવે જો આ મારો નાનો છે. એને આમ આમ બોલે દહી દહી દહી આમ દહી ખપે છાસ. ે હું તો ઘણી વખત કું કીધું આ મોટો કોઈ બુટું હોય ને મે કીધું એ આવ્યો છે. બ તું એના વરી પાજુ ખાઈ પણ કેવી રીતે ખબર જ દેશ ના માણસો કેવી રીતે આમ આમ બે પગ ઉપર આમ બેસીને આમ ખાય એવી રીતના કરીને એ છાસ પીને આમ હાથ કરીને આમ દઈ કીધું સાચી મા કીધું આ બુટું માણસ છે કોઈ જેને છાસ નથી મળી મેં કીધું છ લે કર મારા ભાભી કે એને છાાસ ને એટ માટે કીધું જય જોય ત્યારે છાસ માં જેવું હ હા. એછ કીધું છાસ કો ને બાકી રહી જાય મને પછી મારી ભાભી કે. તે જુઓ આપણા પપ્પા ને આપડણે નથી આપી શકતા મારા પપ્પાને હસ્તમાં છે. તો ડોક્ટર છશ ના પાડીે છે.